મજામાં છ તું
હા મેં પણ મજામાં જ
બધું કેવું ચાલે છે જતી છે
નાા યાર ફલે જતી છું મે
મેં પણ વિચારતી છું કે એડમિશન કરાવી લઉ વિચારતી છું એડમિશન કરાવી ન મારા પપ્પા કહે છે કે ત્રણ વર્ષ ભરી
એ એડમિશન તું કરાય લ છે
હા વિચારતી તો છું જોજે કેટલું લાગે છે બીએડ નું
હા હા મેં પૂછ્યું એમ તો મને જ્યાં સુધી ખબર છે પૈંતસ હજાર છે કલાાર
હા સારું મેં પપ્પાને કેવા કે પંતસ હજાર સુધી લાગશે
હા હા તું આવજે એમાં શું
હ
હા મેં કેતી છું તું કાલે આવજો મે કાલ
હા તો આવવા તારી સાથે તારા ઘરે આવવા બછી મને બતાવજે
હા યાર મે ચાય પી પીવું છું એટલે બોલ બોલવું નહી જો અમેરે
તો પી લે પછી બો હલો
હા હેલો
અવાજ આવતી છે ને
આવે છે તું બતાવ ને શું કરે છે તું
હ ફી સાિયા કરું
હા એ એ જ તો મારું પ્રોબ્લેમ છે મેં પણ એજ કર્યા ખો યાર મેં તો તને ખબર છે મેં તો કંટાળી ગય એું છે
મને ખબર છે મેં જોયું છે
બહ કંટાળી ગવી તું શું કરું મેં તરાસી એકદમ
પણ પૈસો આવે છે ને એને તો એમાં કંટાળવાનું છે
આવે તો છે એને ભરોસો હમ એમ તો કોલેજ ન ફીસ પણ એ એ કરતી તો જ ભરતી ને એક તો નહી ભરતી ને.
હમ્મ, એ તો છે જ. ઓર કોલેજ કેવું લાગ્યું પેલું દિવસ કેવું ગયું?
કોલેજ તો બહુ મસ્ત છે અને મોટું પણ છે ક્લાસ પણ બવ મોટું છે. એક બેન્ચિસ પર બે જણા બેસવાનું પછી મેમ આવે છે એક લેક્ચર એક ઘંટા નું હોય છે એમ તો હમણાં મારું અ દસ વાગ્યા સુધી જ ચાલે છે.
તું ઇંગ્લિશ માં લીધું છે ક ગુજરાતી માં?
ની ની મેં ઇંગ્લિશ માં લીધું છે.
તો તું કરી લેશે?
હમણાં જ તો તને ખબર છે એટલું બધું ઇંગ્લિશ તો ની આપડે તો પણ ટ્રાય કરે.
હા ટ્રાય કરવામાં શું
હા એમાં શું ટ્રાય કરવું જ જોઈએ. એમ પણ તું વિચાર નહી બધા જગ્યાએ તો ઇંગ્લિશ સામ આવશેને ગુજરાતી બધા જ એને ની કામ આવશે.
હ જગ્યા ની આ
હા એજ એટલે તો મેં ઇંગ્લિશ થોડું તકલીફ થશે પણ કઈ નઈ કરી લહીશ.
ઈંગ્લિશનું મહત્વ વધારે છે.
બરાબર આપણું આપડા ગુજરાત માં જ ગુજરાતી કામ આવશે. એમ તો મને બેંગ્લોર, મુંબઈ બધા જગ્યા જવાનું છે.
બવ મોટું સપનું છે તારું તો.
આપડ આપડ છોકરીઓને તો ખબર છે તને લગ્ન ક્યાં પણ થઈ જાય આપડે એકદમ ફિક્સ
ક્યાં પહોંચી જવાય કોઈ ખબર નથ
હમ્મ, એટલે તો વિચારતું છું.
કોલેજ પણ મોટું જ છે મારી સાથે કોઈ ની મળ્યા મારા ફન્ એક ફ્રેન્ડ આવવાની હતી પછી એનું લગ્ન ફિક્સ થઈ ગયું તો એ ની આવશે.
તારા ફ્રેન્ડ નું લગન ફિક્સ થઇ ગયું એટલી એટલું જલ્દી.
હા એના એના પપ્પાનું એક્સિડેન્ટ થઈ ગયું તું ને એના પપ્પા ને બીક હતું કે આમ મેં જ્યાં સુધી છું ત્યાં સુધી એનું લગ્ન થઈ જાય તો સારું. ક્યારે મને પણ કઈ થઈ જાય એટલે જલ્બાજી માં એ કરી દીધું.
કઈ ભણવાની નથી?
ની યાર ની ભણે છે મેં તો એને બહુ કીધું તું ભાણ ભણ સાથે ભણ મારી સાથે પણ કોઈ રે તો મને પણ સારું ને.
ક્યારે થશે એનું લગ્ન?
એનું લગ્ન તો બે ત્રણ માઇન થઈ ગયું.
થઈ ગયું છે લગ્ન એનું?
થઈ ગયું છે છોકરો પણ મસ્ત છે સારું છે બંનેને જોડી બહુ મસ્ત લાગે. હા હા બરાબર છે હમણાં તો તને ખબર છે એને ફોન પર આપ્યું છે.
ફોન પર આઈપી તો શું આઈપી છે ફનમાં.
અરે આપ્યો છે સ્માર્ટફોન મસ્ત એકદમ ન્યુ છે.
હા સારું છે.
હમ્મ, સારું ને આપડા પાસે જ મોવાલ ની મલે પ્રશ્ન.
તારી બેહેન પાસે પણ થઇ જશે હવે.
હા યા તને ખબર છે મારી બેન પાસે પણ આજે મોબાઈલ લવાનો અને મારા પાસે જ મોબાઈલ ની મળે.
હા મને ખબર છે તું પણ જોબ કરને મોબાઈલ લઈ લે
શું શું કરું મેં એમ કોલેજ પણ કરવા માંગુ છું, પછી જોબ પર કરવા માંગુ છ પણ તને ખબર છે આ જોબ માટે પણ બહુ જગ્યા અપ્લાય કર્યું છે. પણ બધા પાર્ટ ટાઈમ જો મને ભણવું જ છે, એટલે
જો પણ કરવાનું ને ભણવાનું પણ
હમ એજ વિચારતીું શું કરું મે નઈ પારચ ટાઈમ જોબ મળે તો પારચ ટાઈમ જોબ પણ કરવાની પછી એ પણ કરવાની
પણ મળતું નથી ને પાર્ટ ટાઈમ જ જલ્દી નહી મળે
નહી મળે પ્રેેશર લોકોને નહી આપે એ લોકો જલ્દી
સારું જો હોય તો કરવામાં પણ ગમે છે.
હા એટલે તો એક બે જગ્યા મને ગયનું પણ મમ્મી ના પડી દીધું કેમ કે એનું ટાઈમિંગ બરાબર નહી આપ
તાલીમ બધ વધારે હ
હા યાર અગગડવાગ્યે રાતના નવ વાગ્યા સુધી એટલે
એટલે તારી મમ્મી એ મના કરી દીધી
હા એટલે મારી મમ્મી એ ના પાડી દીધું કેની આટલા રાત્રે સુધી તો નહી એ લોકો પોતેની જગ્યા બરાબર છે અમે શું કરી શકીએ
મમ્મી લોકોને તો ટેન્શન હોય જ છે
હા એટલે તો મમ્મી લોકોને બહુ ટેન્શન પછી મેં પણ ના પકડી દીધું કઈ નહી બીજું જોવું પડશે
હા કોઈ સારું જોબ મળે તો ત્યાં જજે
એજ વિચારતી છું એમ તને ખબર છે, કાર્ય છે, એ તો બહુ સારું છે, એનાથી મને પરફેક્ટ થયું છે બધાને કેતું છું કે
હા એપ તો બહુ સારું છે.
હા યાર બહુ સારું છે એના થી પણ મારું બહ અમારો ખર્ચો તો નીકળી જ જાય ને બે ત્રણસો આવી જે પણ કઈ
આવી જ જાય તો
હમ તું પણ કેજે બધાને જોડાવા એમાં સારું જેને જરૂરત હોય એને તો કહી દેવાનું
હા એ ને નની.
હમ એટલે તો મેં એજું વિચારતી છું.
મે પણ મારી ફન્ડ લોકોને કેવા
હા હા તું તું કઈ જોબ જોયું કે નહી જોયું તું કેતી તેને તારી ફ્રેન્ડ તારા માટે
અ એ આવેલી જ નથી સુધી
હા.
એને ટમ ટાઈમ જ નહી મળે
એવું કેવું નિમાલે એક દિવસ ની ટાળવું જોઈએ એમાં સુું તને પણ મળી જાય તો સારું ને
તે એવી ફ્રેન્ડ કઈ કોઈ કામની નથી.
અરે એ તો મેં કેતી છુંને બધા ન કામ નીકળી જાય ને આપણને બધા છોડી દે
હા એ એને મેં કેટલી વિનંતી કરી તું આવ મારે મને થોડું સમજઓ અને લઈ જા કોઈ જોબ માટે પણ એ આવેલી જ નથી
ખબર છે બધા પોત પોતાનું જ વિચારે છે બધા સોચે છે કે મારું જ સારું થાય મારું લું જ બધું ભલું થાય એવું નહી વિચારે કે કોઈ ન ભલું થઈ જાય તો સારું
એને નહી આવવાનું હતું તો એને ગોલવી દેવાનું હતું
હા હા મને ખબર છે ને એ એને હું તો કેવું જોઈએ કે ચાલ તું આવી જા મેં જોઉં એ પોતે જ લાગી ગઈ એટલે
હા એ પોતે લાગી ગઈ એટલે બીજા માટે વિચારતી જ નથી
હા મને ખબર છે ને
પણ કોઈ વાત નથી છે મેં પોતે જ કઈ શોધી લેવા
કઈ નહી યાર ઉપર વાળા છે કઈ ને કઈ તો આપણા માટે કરશે એવું તોની મળલે
મેં ઘર બેઠા પણ થોડું ઘણું નીકાળી જ લઉં છું એમાં તો તો જાણતી જ છે ને
હા મને વધુ ખબર છે એટલે તો એ શ સારો છે આપડો કઈ ને કઈ મળી જ જાય એમાંથી
અરે બેઠા થો થોડું ઘણું થઇ જાય છે પછી કમ્પ્યુટર શીખવાની છું પછી કોઈ જોબ લાગી જજ
હા હા કોમ્પ્યુટર સારું છે કોમ્પ્યુટરમાં ટેલી આવી જાય તો બહુ સરૂું એમ તો બેઝિક તો આવ
મેં જ શીખવાની છું
બંને શીખવા બેગ બ ઈઝી છે પેલી પહેલી થોડુંક હાડ પડશે પણ તું કરશે તો આવડી જશે તને
એ ડેટા એન્ટ્રી ન હોય છે ને એ પણ શીખવાની છે
હા હા બહુ સારું છે બ શીખી લેજ કામ આવશે હા હા તો મળી જશે કઈ ન મળે કે નહી મળે એ તો મળી જાય એક કામ કરવા વાળા હોય ને તો ક્યાં પણ મળી જાય એવું જ છે
મારા પપ્પા ની જે દુકાન છે એની સામે તો વિશાલ મોલ છે નને
હા હા વિશાલ તાર પપ્પા ક્યાં કામ કરે છે વિશાલ મોલ ની સામે
નહી હા ત્યાં જ છે મારા પપ્પાનું દ તે સ્ટોલ ત્યાં છે ને
એ કઈ વિશાલ મેઘામઠ
હા એ જ વિશાલ મેગા મા
અરે યાર ત્યાં તો મેં બહુ વાર ક ગઈ છું
હા તો તેની પાછળ જ છે મારા પપ્પા
હા હ હા મેં તો બહ વાર છે
તો મે મારા પપ્પા એ કીધું કે એમાં કમ્પ્યુટર પણ શીખાવે છે અને ત્યાં પણ આપી દે છે
સારું છે તો શીખી લેજે મને પણ શીખવાનું છે યા પર તને ખબર છે એટલું બજેટ ની વલે પછી મેં વિચાર્યું કઈ જોબ વોબ કરી કરી રહ તો મને પૈસો મળી જાય તો એનાથી કરી લઉ કઈ ના કઈ હમણાં તો મેં કોલેજ નું ફીસ ભર્યું છે કેમ કેવી રીતે મને
બે વસ્તુ એક સાથે નહી થઈ શકે ને એક જ
હા ની થાય બરાબર
જો બજેટ બજેટ નની હોય તો એક જ વસ્તુ કરવાનું
હા એ તેજજ
મેં પેલા કમ્પ્યુટર શીખવાની વિચારતી
હા તું વિચારી લે કરી કરવાનું સારું જ છે એમાં શું બધું શીખી લેવાનું
મારી મમ્મી કેતી છે તું ટેન્શન નહી લે તું કમ્પ્યુટર શીખી લે લે
હ હાર તારી મમ્મી નું પગ નું દરદ કેવું છે
હા સારું છે ના તો એટલ નથી પણ છે
મેં મહિલી હતી ને તો તે દિવસ તો મને કેતી હતી કે મારા પગમાં બહુ દરજ છે તો એટલે નહી નીકળું બહાર વધારે
હા હવે તો થોડું સારું છે
હા યાર મારી મમ્મી નું જ એજ પ્રોબ્લેમ છે મે તો મે મે તોલી ને આંટીથી તો મે